મને મારો અવાજ આવે છે?
હ.
હલો.
હા મને તમારો અવાજ આવે.
નમસ્કાર તો આજે છે ને આપણે વિશ્વના વિવિધ પ્રકારના પ્રવાસ સ્થળો અને તેમની વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ.
પ્રવાસ માટે અનેક પ્રકારના થોડ જોવા તો મળે.
હા સાચું દરેક સ્થળની પોતાની અલગ ઓળખ અને વિશેષતા હોય છે. હા જયારે અ કેટલાક સ્થળો તો તેમના ઇતિહાસ માટે જાણીતા છે.
જોવાનું નામ જ
વિશ્વના પ્રવાસ સ્થળોની વિવિધ શ્રેણીઓ
કુદરતી સ્થળો ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો અને આધુનિક શહેરો.
ચાલો સૌવ થી પેલા આપણે કુદરતી સ્થળોની જ વાત કરી લઈ આજે.
હા પર્વત વિશ્વના સૌથી આકર્ષક પ્રવાસ સ્થળ સ્થળોમાંથી એક ગણા છે.
પર્વત તન સૌંદર્ય અને શાંતિ લોકોને આકર્ષિત પણ કર
હા ઘણા પર્વતીય વિસ્તારોમાં તો વિશિષ્ટ વનસ્પતિ પણ જોવા મળે છે.
અને ત્યાંનું વાતાવરણ પણ કઈક અલગ જ
હા નદીઓ અને સરોવરો પણ પ્રવાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બને છે
અને પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓના કિનારે વિકસેલી પણ હોય
હા ધોધા પણ ધોધો પણ કુદરતની અદભુત રચનાઓ માંથી ગણાય છે એક
વિશ્વના ઘણા ધોધો તો દર વર્ષે લોકો લોકો ત્યાં જોવા માટેને આકર સાઇઝ પણ છે
હા દરિયા કિનારા વિશે શું કેહવું તમારું
દરિયા કિનારા નો આરામ અને કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતું તો છે
હા ઘણા દેશોનો તો અર્થવ્યવસ્થામાં પણ દરિયા કિનારા આધારિત પ્રવાસનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે
ત્યાં સ્થાનિક વેપારને પણ પ્રોત્સાહન તો આપવામાં આવે
હા હવે તો ઐતિહાસિક સ્થળોની વાત કરીએ
ઐતિહાસિક સ્થળોમાં ભૂતકાળ ની સંસ્કૃતિ અને વિશે આપણે વધારે માહિતી આપવામાં આવે
હા કિલ્લાઓ અને મહેલો તેનું ઉત્તમ ઉદાહરણ છે
અને આવા સ્થળો સમાજના વિકાસની કહાની પણ વધી કરે
હા આમ સ્મારકો પણ ઇતિહાસને જીવંત રાખવામાં મદદ કરે છે
નવી પેઢી ને જાણકારો થી જાન ત્યારે અપ્પામાં પણ પૂરી પાડે છે
હા હવે તો આધુનિક શહેરોની વાતો કરીએ તો
આધુનિક શહેરોમાં તો ટેકનોલોજી અને વિકાસ નું પ્રતિનિધિત્વ ધરાવ પ્રતિનિધિત્વ કરે
આધુનિક પરિવહન તેમની વિશેષતા છે
ઘણા લોકો તો શહેરોનું આયોજન અને પદ્ધતિ વિશે જાણવા માટે પણ મુસાફરી કરતા
હા વિશ્વના કેટલાક શહેરો તેમના સ્થાપત્ય માટે જાણીતા છે
અને કેટલાક શહેરો તો તેની સાંસ્કૃતિક વિવિધતા માટે પણ પ્રસિદ્ધ થાય છે
હા ધાર્મિક સ્થળોનું શું મહત્વ છે
ધાર્મિક સ્થળો તો આધ્યાતિક અને સાંસ્કૃતિક બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોય છે
હા આવા સ્થળો એ તો વિવિધ પ્રદેશોને લોકા આમ લોકો ભેગા થાય છે ને
તેના કારણે સાંસ્કૃતિકને સાંસ્કૃતિક સંપર્કમાં અને સમજણ પણ વધ
હા ટાપુઓ પણ પ્રવાસ માટે આમ જાણીતા છે
તાપુઓનું કુદરતી સૌંદર્ય અને અલગ જીવનશૈલી લોકોને આકર્ષિત પણ કરે
હા ઘણા ટાપુ એ તો સમૃદ્ધિ સંસ્કૃતિ અને માટે પણ જાણીતા હોય છે
તેની પરંપરાઓ વિશે પણ વિશિષ્ટ જ હોય છે ત્યારે
હા જંગલો અને વન્યજીવન આમ અભ્યારણ નું પણ શું મહત્વ છે
એ મહત્વ જાણવાની વિશેષ જાણકારીની તક પણ આપવામાં આવે છે
હા કુદરતના સં આમ સંરક્ષણનું મહત્વ પણ સમજાવે છે
અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવામાં પણ મદદરૂપ કરે છે
હા રણ પ્રદેશો પણ અનોખો પ્રવાસ સ્થળ છે
રણનું વાતાવરણ અને જીવનશૈલી એક અન્ય વિસ્તારોમાં કરતા પણ અલગ જ તયાર
હા ઘણા રણ પ્રદેશમાં તો સાંસ્કૃતિક ઉ આમ ઉત્સવો પણ યોજાય છે
સાથે સાથે તેના સ્થાનિક પરંપરાઓ પણ જોડે રજૂ કરવામાં આવે
હ વિશ્વના વિવિધ દેશોમાં પ્રવાસનું મહત્વ કેમ વધતું જાય છે હમણાંનું
થી લોકોનું મન પ્રફુલ્લિત થાય છે અને તેની સંસ્કૃતિ વિશે પણ આપને ઘણું બધું જાણવા પણ મળે છે
હા પ્રવાસ ધારા દ્વારા ભાષાઓ વિશે પણ માહિતી મળે છે આપણને
સાથે સાથે વિવિધ જીવનશૈલીઓ નો પણ સમજણું છે.
હા ખોરાક પણ પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ છે.
ખોરાક તો તેની સંસ્કૃતિ સાથે પણ કેટલો બધો જોડાયેલો હોય.
હા પ્રવાસ અને અર્થતંત્ર વચ્ચે શું સંબંધ છે.
સ્થાનિક વેપાર અને રોજગારીને પ્રોત્સાહન પૂરું પાડે છે તેવ સંબંધ જણવામાં આવે
હા ઘણા લોકોને તો વ્યવસાય પ્રવાસ ના સાથે જ જોડાયેલું હોય છે.
ઘણા લોકો તો પ્રવાસ નુ વિકા વિકાસનું પુર્ણ વર્તન અને સાધન પણ બની શકે
હા આધુનિક ટેકનોલોજી પ્રવાસને કેવી રીતે બદલ બદલ્યું છે.
હા પરિવહન સુવિધાઓમાં પણ વધારો થાય છે.
કારણે રોગના સ્થળો સુધી પહોચવું સરળ બની જાય
હા ભવિષ્યમાં તો છે ને પ્રવાસને કઈ દિશામાં આગળ વધી શકે
હા સ્માર્ટ શહેરો અને નવી ટેકનોલોજી પણ પ્રવાસને અસર કરશે
સાથે સાથે નવા પ્રકારના અનુભવ આધારિત પ્રવાસો પણ વિકશે
હા આ રીતે વિશ્વના વિવિધ પ્રકારના પ્રવાસ સ્થળો અ માનવ જીવનને સમૃદ્ધિ બનાવે છે.
ગુજરાત અને ને સમજવાની પણ તક આપણને આપે છે.
હા એટલે તો મુસાફરી માત્ર મનોરંજન નથી.
વૈ વૈશ્વિક જોડાણ મહત્વપૂર્ણ માધ્યમ પણ પૂરું પાડે
હા તમારી વાત બિલકુલ સાચી છે.
ખુબ જ સારું દરેક દેશની પો પોતાની આગવી ઓળખ પણ હોય.
એજ બધાની ઓળખ એનાથી જ હોય
ત્યારે કેટલાક દેશો તો તેમના ઐતિહાસિક વાર્સા માટે પણ પ્રસિદ્ધ થાય છે.
હા ઐતિહાસિક વાર્તાઓ માટે લોકો ત્યાં જાય કે ત્યાં અ બધું ઐતિહાસિક મહેલોને બધું હોય ત્યાંથી આપણને એમની પાછળનું ખબર પડે કે શું વાર્તા છે કેમ એ વસ્તુ આવી રીતે છે એ બધું પણ ખબર પડે
માટે એટલા બધા જાણીતા
હા અમુક શહેરોને દેશોમાં તો અત્યારે એટલો આધુનિક વિકાસ થઈ ગયો ત્યાં તમે જોવો તો બિલ્ડિંગ જ બિલ્ડિંગ છે ને એટલું સરસ દેખાય એ વસ્તુ
દરેક દેશના લોકોની દૈનિક જીવન પદ્ધતિથી પણ કઈક અલગ જ હોય
હા તમે જેવા વિસ્તારમાં જાઓ તેવું તેમનું જીવન હોય
બલાવી અને મંદી પણ અલગ
હા એ તો છે જ
વિશે પણ માહિતી પૂરી પાડવામાં એક
એજ બધામાં જુદું જુદું હોય છે.
દ્વારા પણ સાંસ્કૃતિક ઓળખ અલગ જ કરી
હા
પ્રદેશોમાં પરંપરાગત વસ્ત્રો અલગ અલગ જ હોય.
હા બધા અલગ અલગ હોય.
હવા હાવભાવ પણ અલગ જ દેખાવામાં આવે છે.
હા બધી જગ્યાએ કેવું હાવભાવ બધા મતલબ કેવા જગ્યાએ રહો છો તમે એ પ્રમાણે હાવભાવ પણ બદલાય દેખાવાનું રૂપ પણ બદલાય એવી રીતે અને જેટલો બી આપણે પ્રવાસ કરવા જઈએ કે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરવા જઈએ પહાડ પર જઈએ કે દરિયા કિનારે જઈએ ત્યાંનું ભોજન બદલાય ત્યાંના લોકો બદલાય, તેમની ભાષા બદલાય અને ત્યાંની સાસ્કૃ સંસ્કૃતિ બદલાય, અને આપણેે બધા જુદી જુદી જગ્યાઓ ફરવા પણ જઈ શકીએ અમુક લોકોને પહાડ પર ગમે ફરવાનું કારણ કે ત્યાંનું, હવા ઉજ હોય ત્યાંનું ખાવાનું વધારે સરસ હોય, અને અમુક લોકોને દરિયા કિનારે ગમે કે ત્યાંની રાઈડસ હોય દરિયામાં કે પછી બોટિંગ કરવા જાય, કે પછી અ દરિયા કિનારે બીજું જુદી જુદી વસ્તુઓ કરે એવું છે.
ાય હોય છે ઘણા પ્રવાસો, સ્થાનિક ખોરાક વિ જાણવામાં ઉ તું પણ હોય.
હા ઘણા લોકો તો ફરવા ખાવા માટે જ જતા હોય કે ત્યાં સ્થાનિક, પરંપરાગત જે ખાવાનું હોય એ ખાવા જાય ત્યાં લોકો કે, કેવું ખાવાનું છે લોકોને ખાવામાં બહુ રસ હોય કે તમે જુદી જુદી જગ્યાએ જઓ જાણે દરિયા કિનારે જાવ. તો પછી અમ એ બધું માછલીને બધું વધારે ખાતા હોય કે પહાડી વિસ્તારમાં જાવ તો ગરમ ગરમ ખોરાક વધારે લેતા હોય, એટલે લોકોને ત્યાં ઉપર બધે જુદી જુદી જગ્યાએ જઈને ખાવાનો પણ એટલો જ શોખ હોય છે લોકોને, અને આના પર તો આપણે એટલી બધી વાર્તા કરી શકીએ છે ને એટલી જ ઓછી છે એવું છે. હા આપણે ચોક્કસ પણ એના પર ફરી વાત કરીશું.